તો કેટલા સમય પછી આપણે નિરાતે વાત કરવા બેઠા છીએ નહીં
અરે હા સાચી વાત છે. છે. અત્યારે ફોન હાથમાં લીધો અત્યારે વિચાર્યું કે ચાલ આજે તો બધી જૂની વાતો ઉખેડવી છે તને પેલો ગણિતનો પીરિયડ યાદ છે જ્યારે આપણે પાછલી બેન્ચ પર બેસીને નાસ્તો કરી લે તા હતા.
હા હા અરે કેવી રીતે ભૂલાય સાહેબ બોર્ડ પર દાખલા ગણવા ગણાવતા હોય અને આપણે નીચે થેલી માંથી ચોરી છૂપતી મમરા ખાતા એક વાર તો તે એટલા જોરથી અવાજ કર્યો હતો કે આખી ક્લાસમાં શાંતિ થઈ ગઈ હતી.
અને પછી પેલી રિશેષની દોડા દોડી પાંચ મિનટ વેલા છૂટ ત માટે આપણે કેવી રીતે સરને વિનંતી કરતા. મને તો આપણું પેલું જ જૂનું મેદાન બહુ યાદ છ એ ત્યાં બેસીને આપ ભવિષ્યના કેટલા સપના જોયા હતા.
સાચું કહે છે, અત્યારે કોલેજમાં ભલે ગમે તેટલી આઝાદી હોય પણ પેલી સ્કૂલના યુનિફોર્મ વડી મજા ક્યાંય જ નથી પેલી શનિવારની સવારની સ્કૂલ, વહેલા ઉઠવાનું આળસ આવતું પણ ફેશનને મળવાની લાલચમાં આપણે દોડી જતા.
અને પેલા સાંસ્કૃતિક કાર્યક્રમો યાદ છે? આપણે પેલા ડાન્સમાં સાથે ભાગ લીધો હતો સ્ટેજ પર જતા પેલા તારા પગ ધ્રુજતા હ તા એને મેં તારો હાથ પકડી રાખ્યો હતો.
હા એ ટેન્શન પણ કેટલું મીઠું હતું આજે તો બધું બદલાઈ ગયું છે હવે તો અસાઇમેન્ટસ અને પ્રોજેક્ટ્સમાં જ સમય જાય છે ક્યારે તો મન થાય છે કે ફરીથી પેલા દસમા ધોરણમાં પહોંચી જઈએ આ ફક્ત રિઝલ્ટનું જ ટેન્શ હતું બાકી બધી તો મજા જ હતી.
ચોક્કસ ઇસ્કૂલોને તો આ ભીની માટ ટીની સુગંધ જેવું છે. વરસાદ પડે ત્યારે રજા મળવાની આ શા અને પરીક્ષા પૂરી થાય પ પછીનો પેલો દિવસ એ બધું હવે માત્ર યાદ દો જ રહી ગઈ છે ને? પણ સારું છે આપણી દોસ્તી હજુ એવી જ છે.
હા એ તો સૌથી મોટી કમાણી છે હજી ઘણી વાતો તો બાક કી છે.
અરે હજુ તો પેલી વાતો રહી ગઈ ને? તને પેલા આપડા ભૂગોળના સાહેબ યાદ છે જે હંમેશ નકશા દોરવાનું કેહતા અને આપડે હર વખતે કઈક ના કંઈક બહાના બનાવતા.
હા પેલી વા વારે કહ્યું હતું કે સાહેબ મારો નકશો ઉંદર ખાઈ ગયો ત્યારે તો આખા ક્લાસમાં મજાક ઉડી હતી પણ સાચું કહું તો એ શિક્ષકોની મ ખ ખીજાવવાની રીત પણ કેટલી પ્રેમાળ હતી આજે પ્રોફેસરો તો બસ લેક્ચર આપીને જતા રહે છે કોઈ અંગત લ લગાવ જેવું લાગતું જ નથી.
સાચી વાત છે અને પેલું આપણું ગેંગ અંજલિ, સ્નેહા અને આપણેે બધાએ રિસેસમાં પેલી લીમડા નીચે બેંચ પર જ બેસતા. કોને શું નાસ્તો લાવ આવ્યો છે એ જોયા વગ ગરજ બધાના ડબ્બા સાફ થઈ જ તા મને તો હજુ પણ તારા મમ્મીના હાથના થેપલા યાદ આવે છે.
હા હો મમ્મી પણ હમણાં જ કહેતા હતા કે હવે તારા પેલા મિત્રો ઘરે નથી આવતા અત્યારે તો હમણા બધા પોતપોતાના કરિયરમાં અને કોલેજ એટલા વ્યસ્ત થઈ ગયા છે કે જુના મિત્રો સાથે મળવાનું દુર્લભ થઈ ગયું છે.
અને પેલી ને છેલ્લી પિકનિક યાદ છે. જયારે આપણેે આખી રાત બસમાં ગીતો ગાયા હતા. અને અંતાક્ષરી રમી હતી. તે. સવારે જયારે આપણે ડેમ પર પહોંચ્યા ને ત્યારે તો અડધા લોકો ઊંઘમાં જ હતા. પણ ફોટા પડવામાં કોઈ પાછા ખર નોતા.
હા એ ફોટો હજુ પણ મારા આલ્બમમાં છે. આપણું પેલું ગ્રુપ ફોટો જોઉં છું ને તો ત્યારે લાગે છે કે આપણે કેટલા નિર્દોષ હતા કોઈ ચિંતા નથી બસ મિત્રતા સાથે મિત્ર સાથે રખડવાનું અને મસ્તી કરવાની પેલા પિકનિકનો નાસ્તો અને ઠંડુ પીણું એ સ્વાદ હજુ પણ જીપ પર છે.
હા. મને તો પેલો એકચુલી ફંક્શન દિવસ પણ યાદ છે. જયારે આપણે જ્યારે આપણે સ્ટેજ પર નાટક કર્યું હતું. તારા ડાયલોગ ભૂલી ગઈ હતી પછી ધીમેથી યાદ આવ્યો હતા.
અરે હા તે દિવસે તો મને બચાવી લીધી ને એ નઇ. તર મારું તો ફજેતું થઈ જાત પણ જોને કવિતા સમય કેટલો જલ્દી વીતી ગયો. કાલે સ્કૂલ ના ડ્રેસ ડ્રેસમાં જ હતા આજે કોલેજમાં અસાઇનમેન્ટ્ અને ફિલ્ડ વિશેની રિપોર્ટ બનાવીએ છીએ.
અને હ બાકી કોલેજ નું કેવું ચાલે? સાચું કવું તો ચાલે ત્યારે હવે જ વાંચવા બેસવું પડશે નહીતર કાલે કોલેજના સર ખીજાશે આપાણી વાત નો સિલસિલો ચાલુ રેહશે. અને હજુ તો પેલું યાદ આવ્યું હને અહ વાળો કિસ્સો યાદ છે જ્યારે આપડે એક્સ્ટ્રા પેજ પેહલા છોકરાઓ એવી રીતે જોતા લાગે આપડે પણ મોટો યુદ્ધ જીતી કુતરો હોય. હા ખરેખર જો આપડે અડધા પેજમાં તો મોટા અક્ષરે માત્ર પ્રશ્ન કર્માકમાં લાગતા હતા. પણ પેલો અલગ જ હતો અને આહ પેલું એકચુલી દિવસ ના સ્કૂલ ના નોટિસ બોર્ડ પાસે ઉભા રહીને જ ઘ હજુ પણ યાદ આવે છે.
હા સાચું છે અને પેલી સ્કૂલની લાયબ્રેરી જે આપણે વાચવા વાચવાતા કરતા વધારે પેલા લાઈબ્રેરી કાકા જ્યારે ચુપ રહો એવું કેતા ત્યારે આપણે
જોઈને મો દબાવીને અને તો હજુ પણ પુસ્તકોની જૂની સુગ-સુગંધ યાદ છે.
અને પેલો વરસાદનો દિવસ જ્યારે આખું મેદાન પાણીથી ભરાઈ જતું. અને આપણા કાગળની હોળીઓ બનાવીને તરતી મુક તા. એક વાર તો તારા બૂટ કાળ ફસાઈ ગયા તા અને આપણે બધા તેને ખેંચતા હતા.
હા રે એ દિવસ તો બૌ સ રમજુ રમૂજી હતો અને તને યાદ છે જયારે આપણે કોઈ ફ્રેન્ડ નો બર્થડે હોય ત્યારે આખી ક્લાસ માં કેવી ધમાલ મચાવતા પેલા ચોક થી બોર્ડ પર હેપી બર્થડે લખવાનું અને રિસેસ માં બધાને ભેગા મળીને કેક જેવું કઈક નાસ્ સ્તામાં જ વેચી લેવાનું.
હા હા અને પેલી સ્કૂલની સભા રોજ સવારે લાઈન માં ઊભા રહીને અને કોઈ મિત્ર હસાવે તો હસવું રોકીને ગંભીર મોઢું રાખવું કેટલું અઘરું હ મને યાદ છે એકવાર પ્રાપ્ત તા ચાલતી હતી ને અને તે મને કઈક જોક્સ કીધો હતો. પછી આખી પ્રાર્થના દરમિયાન હું ધ્રુસતી હતી હસવાના કારણે.
ના ભલે આપણે મોટા પ્રોજેક્ટજ કરીએ ફિલ્ડ વિઝિટ કરીએ. પણ જ વિઝિટ પર જઈએ એકાઉન્ટિંગ મોટા મોટા લેખાઓ લખીએ પણ પેલી જે દસ પંદર રૂપિયાની ભેટ અહ ખાવાની જે મજા આવતી ને અત્યારે મોગી રેસ્ટોરેન્ટમાં પણ નથી મળતી.
બિલકુલ બિલકુલ આપડે ભલે આજે અલગ અલગ કોલેજમાં હોઈએ છે પણ જ્યારે પણ આવે રીતે ફોન પર વાત કરીએ છીએ ને તો ત્યારે લાગે છે કે આપણે હજુ પણ પેલી સાતમા ને આઠમા ધોરણની છોકરીઓ જ છે. આપડે સ્વભાવ હોયને આપડી મસ્તી આજે પીજ છે.
હા અને એ જ તો જિંદગી છે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ સ્કૂલના એ દિવસો હંમેશા આપણા દિલની નજીક રહેશે ચાલ, હવે આપણે ઘણો સમય થઈ ગયો મમ્મી પણ પૂછે છે કે આટલી બધી વાતો કોની સાથે થાય છે?
હા, મારે પણ હવે જમવા બેસવું પડશે. પણ આજે ખરેખર બહુ મજા આવી જૂની યાદોમાં.
હા અને હજુ તો પેલું યાદ આવ્યું તને પેલી ચોરી છૂપતી જોવાની મજા યાદ છે? પેલા દસમા ધોરણનો નવો છોકરો આવ્યો હતો તને આપણે તેને જોવા માટે બહાના બનાવીને સ્ટાફરૂમ પાસેથી પસાર થતા હતા.
અરે હા અને તો તું એટલી ગંભીરતા ગંભીરતી હતી કે જો એ સામે આવે તો તું મોઢું ફેરવી લે તી મને યાદ છે એક વાર આપણે એના ગ્રુપ ની મજા ઉડાવી હતી ને? પછી આખું અઠવાડિયું આપડે ક્લાસની બહાર ની
હા રે એ સમયે ત્રસ પણ કેટલા નિર્દોષ હતા અને પેલી શિક્ષકોની નકલ યાદ છે પેલી આપણી સંસ્કૃતની ટીચર જ્યારે વત વત્સવ શાંતિ રાખો એ કહેતા ત્યારે હું પાછળથી કેવી નકલ કરતી હતી આખો ક્લાસ હસી હસીને લોટપોટ થઈ જતો.
અને પેલી સ્કૂલ બેગ કેટલી ભારે રેહતી હતી ને ચોપડા કરતા તો વધારે આપ આપે નોટબુકુ કરેલા પાછળના પાના પરના લીટા અને ગેમ્સ વધારે હ અત્યારે તો કોલેજમાં તો બસ એક નાની ફાઈલ લઈને જઈએ છીએ. તી. પણ પેલી બેગનો ભાર હજુ પણ ખંભા પર અનુભવે છે.
સાચી વાત છે પણ તને સ્કૂલનો છેલ્લો દિવસ યાદ છે જયારે આપણે બધાને એકબીજાના યુનિફોર્મ પર સહી સહયો કરી રહ્યા હતા ને હજુ પણ એ શર્ટ સાચવીને રાખ્યું છે એ દિવસ આપણા બધા કેટલા રડ્યા હતા જાણે કે હવે ક્યારે મળવાનું ના જ નથી.
હા એ દિવસ બહુ ઈમોશનલ હતું ને આપણેે પ્રોમિસ કર્યું હતું કે ગમે તેટલી મોટી કોલેજમાં જઈએ પણ આ દર રઈવારે મળશું ભલે દર રઈવાર ન નથી મળી શક્યા પણ આ ફોન પરની કલાકો વાતો એવી લાગે છે કે આપણે ક્યારે છૂટા પડયા જ નથી.
સાચું કવુ અત્યારે આપડી એકાઉન્ટસના દાખલા ગણીએ છીએ એ ઈતિહાસના પાના ઉથલાવીએ છીએ પણ એ જે જ્ઞાન, જે સંસ્કાર આપણને નાની સ્કૂલની બેચ પર મળ્યા છે ને એ અમૂલ્ય છે પેલા સર જે સ્થિત શીખવાડતા હતા એ આજે કોલેજના અસાઇમેન્ટસ પૂરા કરવામાં બઉ કામ લાગે છે.
ચોક્કસ. અને પેલી રિસેસ ની છેલ્લી બે મિનટ જયારે આપણે ફટાફટ પાણી પીવા દોડતા અને બેલ વાગતા જ ક્લાસમાં ગોઠવાઈ જતા એ શિક્ષ અને દોડા દોડી હવે ક્યાં હવે તો કોલેજમાં લેકચર મોડો શુરુ થાય તો આપ ને નવાઈ લાગતી હતી.
હા આઝાદી તો મળી છે. પણ સ્કૂલ જેવું માણખું નથી ચાલ હવે સાડા ત્રણ કલાક અથવા આવ્યા મમ્મી હવે ખરેખર ખીજાશે કે આટલી વાત ક્યાંથી ક્યાંથી લાવો છો.
હમ હમ, સારું સારું, હવે હું એમ બીજું કામ છે મારું હવે કાલે ફોન કરશું હા.
હા, હા સારું બાય.